અંત્ર, રાધે રાધે.
હા, રાધે રાધે. શું કરી રહ્યા છે?
કાઈ નઈ મિત્ર આ હવે, ફ્રેન્ડ લોકો કેતા હતા કે હવે ચોમાસું ચાલી રહ્યું છે અને જે નવા નવા જે સ્થયો છે, ચોમાસા દરમિયાન ખુબ જ ખીલી ઉઠે છે. જેમ કે ધોય, પેલા વોટરફોલ હોય. અને લીલીછમ જગ્યા હોય અને ચોમાસા દરમિયાન મિરર તમને તો ખબર જ હોય છે કે ચોમાસામાં આખું વાતાવરણ ઝગમગી ઉતું હોય છે. ચારે બાજુ લીલાશ જોવા મળતી હોય છે, તો મિત્રો ફેન લોકો મને કોલ પર વાત કરતા હતા, કે ચાલો ની આપણે કોઈ એવી જગ્યા જે જ્યાં પણ ખુબ જ ગમે અને આપણે ત્યાં એન્જોય પણ કરી સકીએ. તો મિધે લોકો મને ખુબ જ આગ્રહ કરી રહ્યા હતા. તો મિત્રો એના વિશે થોડી અમે ડિસ્કશન કરતા હતા. તો મિત્ર તમે આજે મને આટલા ઘણા દિવસ પસી કોલ કયરો, એનું કારણ તો કંઈ હશે જ.
તો એમજ, હું પણ ને થોડી ઘણી હા જે અમના તમે કીધું તે. હાલના સમયમાં ચાલી રહેલ ચોમાસા દરમિયાન તમને ખબર જ હશે કે આપણને ફરવા જવાનું ખૂબ જ ગમે
હા મિત્ર
તો
હા મિત્રો થોડો અવાજમાં થોડો પ્રોબ્લેમ છે પરંતુ મિત્ર તમે બોલો ને.
હા હા તો હું તમારા પરથી થોડી ઘણી માહિતી લેવા માંગતો છું કે. જે ચોમાસાની અંદર જે પ્રવાસનો અનુભવ હોય એ કેવો હોય.
હા મિત્રો તમારો ટોપિક તો મને જોરદાર લાગ્યો આવો ટોપિક મને ખુબ ગમતા હોય છે. અને મિત્રો તમને ખબર નહી, પરંતુ મિત્રો ચોમાસામાં મને ફરવાનું ખૂબ જ ગમે. કારણ કે ચોમાસુ એવી ઋતુ છે જે જે આપણને બધી જગ્યાએ જોઈએ તો ચારે ય બાજુ આમ ઝાડવાઓ દેખાતા હોય છે. હરિયાળી જોવા મળતી હોય છે, ફૂલો જોવા મળતા હોય છે. મને ખુબ જ રોમાંચક લાગતો હોય છે. અને મિત્રો ખાસ કરીને એ કોઈ ચોમાસા દરમિયાન નદી નદી આખો ફુલ ભરાઈ જતી હોય છે અને એટલું મસ્ત વાતાવરણ હોય છે ઝરણાઓ. ઝરણાઓ જોવાની મજા અને ચોમાસા દરમિયાન જે જે પણ કલરવ થતો હોય એ મને ખુબ જ રોમાંચક લાગતો હોય છે અને તમારો જે ટોપિક છે ને આ પ્રવાસ ચોમાસા દરમિયાન પ્રવાસના અનુભવ જે મને ખુબ જ અગત્યનો અને ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે મિત્રો ચોમાસા દરમિયાન આપણે જ્યારે પણ મિત્ર કોઈ પ્રવાસ કરીએ તો મિત્રો એ આપણે એ ખૂબ જ આનંદદાયક છે. પરંતુ મિત્રો આપણે કોકવાર ચોમાસામાં ઘણા બધા એક અકસ્માતો પણ થતા હોય છે. તો મિત્રો એનાથી આપણે બચવું જોઈએ કારણ કે મિત્ર આપણે ચોમાસા દરમિયાન એવા સ્થળે જોવું જોઈએ જ્યા આપણે સિક્યોર હોય જેમ કે મંદિરો હોય તે ચાલે પરંતુ મિત્રો ચોમાસા દરમિયાન જે વોટરફોલ હોય અને એવી જગ્યાએ ન જવું જોઈએ કારણ કે ક્યારે પણ ભૂસ્ખલન સ્થિતિ આવી શકે છે તો આના વિશે તમારે શું કેવું છે. ભૂસખલન વિશે થોડું
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે એમ ભૂસ્ખલન તો નહી પણ આપડે એમ જોવા જઈએ તો અમુક એવા ફરવાવાળા વિસ્તાર રે. તો ત્યાં અમુક એવા રસ્તા રે મિત્ર તો એમ જોવામાં તો ખુબ જ સુંદર લાગે એકદમ આપણને કઈ અલગ જ અંદરથી ફિલિંગ આવે પણ આપડે એમ જોવા જઈએ તો ત્યાની જે કંડિશન રહી તે અ ત્યાં તો એમ જોવા જઈએ તો તમને ખબર જ કે ચોમાસાની અંદર દરમિયાન કોઈ પથરાળવાળો કે ડુંગરાળવાળો વિસ્તાર હોય. તો ઉપરથી જે પથ્થર આવવાના હોય. તો પાણી પાડી પાણી પડી પડીને તા જે આખી જે જમીન રે પછી જે પથરા રે એ એમ ખસી જત જતા હોય. જેથી કરીને તમ પથરા પલવાણી સંભાવના પણ ખુબ જ વધી જાય છે. નેમ આપડે જોવા જઈએ, એમ ગામડાઓ વિસ્તારમાં તો ગામડાઓ વિસ્તારોમાં પન તમને ખબર જ છે કે જે અમુક એવા ડુંગરો છે, તા કોતરીને કે પછી એમ માઇનિંગ કરીને એમ અ રસ્ તા બનાવેલા હોય તો તે રસ્તા ઉપર જયારે આપણે જઈએ, તો ઉપર આપડણે જોવું જોઈએ કારણ કે ઉ પરથી જે આખી વરસાદ દરમિયાન જે જમીન હોય, તે આખી પોચી થઈ જતી છે ને તે સરળતાથી તાં ધસીને નીચે આવે તો એનું આપડણે ધ્યાન રાખવું જોઈએ, ને એમ આપડે જોવા જઈએ તમને ખબર જ છે કે ચોમાસાની અંદર જે રસ્તાઓ આખા ભીંજાયેલા હોય તો જે એકદમ અં.... એકદમ જે કોર્નર ઉપર નો સાઈડ પર નો ભાગ રેય. તો એ આખો ચીકણાસ ભર્યું થઇ જતો હોય છે. જેથી કરીને તા તો એમ આપડે. ટુ વ્હીલર તો લેય જ નઈ જવું, કારણ કે તાં એમ ટાયર તો નવા હોય, પણ તાંથી લપસી જવાય એવું થઈ જતું હોય છે. ને એયમા આપડે ખ-ખાસ ધ્યાન રાખવું જોઈએ. નેમ તમે કીધું તે કે ચોમાસા ની અંદર આપડણે જોવા જઈએ તો જે શહેર ના લોકો હોય એ લોકો તો ફરવા જ નીકળી પડે ને એમાં ગામડાના લો કોહ્ન ફરવા નીકળી પડે કારણ કે નવા નવા ધોધ જેવા, લીઈલું સમજેવું ડુંગરાળ વિસ્તાર એકદમ એમ અલગ જ મજા આવે, ને અમુક તો એવા ડુંગર રેય કે જાણે કે તે આપડે વાદળ માં વસેલા રેય. એટલા મોટા ડુંગર ઉપર આપડણે ચડીએ, ત જાણે કે આપડણે આકાશમાં રહિએ વું જોવાનું. કોને ની ગમે ને ધોધ ધોધ ની તો તમે વાત જ નય કરો ને. આજકાલ તો એવા બધા ધોજ આખા નાલનું ઝરનું છે, ઝરણાથી માંડીને એમ મો ટા મોટા ધોધ આખા ફેમસ થઈ ગયેલા સે. તેને જોવા માટે બધા દૂર દૂરથી લોકા આવતા હોય છે, ને એ લોકો તો રાહ જો રે કે ક્યારે ચોમાસું ચાલુ થાય, કારણ કે ફરવાનું તો કોને નઈ ગમે ને તમને ખબર જ છે કે, હાલના સમયમાં તો એમ આપડી હાતે ત્યારે તો એટલું બધું નઈ ફરવાનું પન હાલના સમયમાં તો, નાના જે લો અ બાળકો રે એ લોકોને ફરવાનું બો ગમે એટલે એ લોકો પણ પોતાનું ટોળું બનાવીને મિત ત્રો જોડે, એમ ફરવા જતા હોય છે, ને હાલના સમયમાં તો બધા જે મમ્મી-પપ્પા રેય એ લોકો એ સૂટ સાટ આપી દે. પણ એ લોકો હો એક કાળજી નુ ધ્યાન રાખે કે, જો વધુ વરસાદ હોય તો એ લોકો નહી નીકળવા દે. કારણ કે તમને ખબર જ છે, કે હાલના સમયમાં તો એવું થઈ ગયેલું છે કે એક જ દિવસમાં આપને ત્રણ ઋત ઋતુઓ જોવા મળે, જેમાં તમને ખબર જ છે. કે જયારે સવારે હોય ત્યારે આપને ઠંડી લાગતી હોય ને બપોરે આપડણે જોવા જઈ ત્યારે તડકો પડતો હોય, ને સાંઆના સમય દરમિયાન વરસાદ આવે, તો એ આપણેે જયારે કોઈ સારી જગ્યા પર જતા હોય તો ત્યાં જો આપણે એક દિવસ રહીએ તો એમ આખું અલગ જ નજારો રહે એમ જોવાનું આપણી આખી ફીલિંગ જ અલગ રહી ને તમે કીધું તે હાલના સમયમાં તો જે ડુંગરાળ વિસ્તાર પર છે. ત જો કોઈ ધોધ રહી કે કોઈ હિલ સ્ટેશન રહે તો ત્યાં તો બધા લોકો આપણને જોવા મળે જ ને ખુબ જ ભીડ થઈ જાય. ત્યાં તો આપડે જોવા જઈએ તો આપણને ગાડી પાર્ક કરવા માટેની પણ જગ્યા ના હોય. એવી એમ ગાડીઓથી આખું ભરાઈ જતું હોય છેને ત્યાં તો એમ આપડે જોવા જઈએ તો જાણે કે આકાશમાં હોય તે તમને ખબર જ છે કે જયારે વાદળા આવતા હોય તો આપણું જે શરીર છે તમને વાદળમાં તો આપડે પાણી જ રહેેવાનું. તો જે આપણે આપણને એવું કે આપણને કઈ નહી થાય પણ જયારે આપડે એની અંદર જઈએ તો આ પડે આખા ભેજાઈ જતા હોય છે જેથી કરીને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ.
હા મિત્ર તમારી વાત સાચી છે પરંતુ મિત્ર તમે જે વાત કીધી મને ખુબ જ ગમે રોમાન ચક વાત હતી મિત્રો આપણે ચોમાસા દરમિયાન મિત્રો આપણે ખાસ કરીને. જે ઠેર ઠેર મંદિરો નજીક હોય ત્યાં જવું જોઈએ અને ખાસ કરીને મિત્રો આપણે નજીક ના સ્થળોએ જોવું જોઈએ તો મિત્ર મંદિરો વિશે થોડું મને જણાવજો કે જગ્યાએ સારા મંદિરો છે એના. ત્યા પછી મને જવાનું હારું
હલો મિત્ર અવાજ આવતો છે.
હમ્મ.
તો તમે પણ થોડા ઘણા તમારા બાજુ એમ ફેમસ એવા ધોધ હોય એના વિશે થોડી ઘણી માહિતી આપશો.
હા હા ચોક્કસ. હા તો હું તમને જણાવવા છું કે મિત્ર અમારા વિસ્તારમાં જે છે શંકરદેવ અને શંકર ધોધ છે જવરી ધોધ છે એ ખુબ જ પ્રખ્યાત અને ફેમસ ધોધ છે. ત્યાં ઘણા બધા લોકો ઉમટી પડતા હોય છે અને મને ખુબ જ આ ઘર જગ્યાએ જવાન ગમતો હોય છે. પરંતુ મિત્રો તમે મને થોડા એવા સ્થળો આપો જે ધાર્મિક સ્થળો હોય મંદિરો હોય કે ત્યાં મને ખુબ જ ફાવે એવી જગ્યા તમે જણાવશો? હા મિત્રો તમારી વાત ખુબ સાચી છે પરંતુ મિત્રો આપણે જોવા જઈએ તો હાલના સમયમાં આપણે એની મહત્વની જગ્યા છે.
અર લાગે જે મંદિર હોય એ. આ જે લીલુંસમ આખું જે જંગલ હોય કે પછી એની અંદર આખું એમ આપડે જોવા જઈએ. તો અલગ જ મજા આવે ત્યાં લોકો પણ ખુબ જ ફોટો ને એવા પાડતા હોય. તમને ખબર જ છે કે ગુજરાતમાં હો એટલા બધા કેટલા બધા એમ સ્થળો આવેલા છે એમ જોવાલાયક. એ ચોમાસાની અંદર પણ એ લોકો એમ એન્જોય કરવા માટે નીકળી પડતા હોય. તો મિત્ર તમારો જે સમય મને આપો એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું. થેન્ક યુ મિત્ર.